હલો.
હા. કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
કર છો.
બસ બસો નથી.
જમી લીધું.
હા જમી લીધું.
શલા એ જ્ઞાન નું મંદિર છે ને
હા શાળા એ જ્ઞાન નું મંદિર છે કારણ કે બાળકને સાચું જો જ્ઞાન હોય એ સ્કૂલ માંથી પ્રાપ્ત થતું હોય છે.
હા સાચી વાત. અને હેલો.
હા બોલો.
અવાજ આવે છે?
હા આવે છે.
હ શાળા ન તો બહુ મહત્વ છે બાળકો ના જીવનનું.
હા બાળક ને સાચી દિશા એ સ્કૂલ માંથી જ મળતી હોય છે.
હા. બેેશ.
કારણ કે સૌથી બાળક જયારે જન્મે એટલે પોતાના માતા પિતા જોડે રહેતું હોય છે પણ એને પોતા નથી દૂર ક્યાંય ન મુૂક્યું અને મૂકવામાં આવે તો સૌથી પહેલા શાળામાં જ મુૂકવામાં આવે છે.
સાચીવાત એટલે તો શાળાનું તો બહુ મહત્વ હોય અને જેમ મંદિરમાં જોઈએ મનને શાંતિ મળે છે તેમ શાળામાં જાય જ્ઞાન સંસ્ વિતાર અને જીવન જીવાની કલા મળે છે. અ બાલકનું હમ. બાળકનું ભવિષ્ય ઘડવામાં શાળાનું. અ સૌથી મોટો. અ વરદાન હોય છે માતા પિતા બાલક ને જન્મ આપે છે પરંતુ શાળાને. નાગરિક બનાવે છે શાલામાં ફક્ત પુસ્તક નું જ્ઞાન જ નથી. મળતું પરંતુ અ સિક્ત સમયપલન મહેનત ઈમાનદારી સહયોગ અને દસ પ્રેમ જેવા ગુણ પણ શીખવા મળે છે.
હા એમાં બહુ સરસ એમાં શાળામાં કેવું હોય છે બાળક જાય. એટલે પેલા તો એવું કે પોતાના માતા પિતાથી થોડું દૂર રહેતા સ કે. હમ ઘરમાં છોકરું આમ તેમ મસ્તી કરતું હોય તો શિસ્ત શિસ્ત કેવી રીતે રાખવી શિસ્ત જાળવી એ નાનું બાળક સ્કૂલ ના મારફતે શીખતું હોય છે. અને કઈ રીતે બેસવું ઉઠવું જમવું આપડે. દરરોજ જીવનમાં ઘેર તો કોઈ દિવ પ્રાર્થના કરતા હોય સ્કૂલમાં જાઓ એટલે પહેલા જ આપણે
હ
સરસમતી માતા ની વંદના કરતા હોય છે હા પ્રાર્થનામાં પાંચ મિનિટ બધાની આંખો બંધ બંને હાથ જોડેલા અને ભગવાનનું સ્મરણ કરતા હોય છે એટલે એમને બાળકને ભગવાન ના પ્રતિ પણ પ્રેમ હોય અને ભગવાન ના પ્રતિ જ પણ આસ્થા જાગે બાળકના મનમાં પછી બાળકને ભણવાનું જો આજકાલ ભણ્યા વગર નું માણસ એક પશુ સમાન છે
એટલે બાળક ને ભણાવવાનું સૌથી પહેલું પગતિ હોય એ શાળા જ હોય છે શાળાના મારફતે જ એમને જ્ઞાન મળતું હોય છે.
અને શાળામાં શિક્ષક આપણા જીવનમાં સાચા માર્ગદર્શક હોય છે. ત્યાં પ્રેમથી ભણાવે છે. આપણી ભૂલ સુધારે છે. અને જીવનમાં સફળ થવા માટે પ્રેરણા આપે છે.
હા એ આપણને પેલા તો શીખવાડે છે. પછી આપ આપના કોઈ જીવનમાં ભૂલ હોય તો એ ભૂલ સુધારતા હોય છે. અને ભૂલ સુધારી અને આપણને સાચી દ્રષ્ટિએ સાચી વસ્તુ શીખવાડી અને આગળ વધવાની પ્રેરણા આપતા હોય છે. ભણશો તો જ આગળ કશું કરી શકશો. બાકી હવે પેલા તો શું માણસો અભણ હતા તો ચાલતું. હવે એવું ચાલતું નથી.
એટલે બાળકોને ભણાવવામાં પણ બહુ જરૂરી છે.
સાચી વાત અને શિક્ષક વગર તો જ્ઞાન અધૂરું છે.
હા શિક્ષક વગર તો જ્ઞાન અધૂરું છે. ગમે તે મોટી શાળા હોય પણ એના અંદર કોઈ સાહેબ ના હોય તો એ જ્ઞાન અધૂરું છે. અને શિક્ષક વગર જ્ઞાન આપે પણ કોણ.
સાચી વાત. શાળામાં મિત્રો સાથે તે ભણવા અને રમવાની મજા ક્યારે મળતી નથી. અથી મિત્રતા એકતા અને ટીમ ટીમવર્ક શીખવા મળે છે.
હા. પછી નવા નવા દોસ્ત બનાવે એ લોકો ફ્રેન્ડ બનાવતા હોય છે.
પછી કોઈ પણ વસ્તુ શેર કરવી એ પણ શાળાના મારફતે શીખતા હોય છે બાળકો. અને એમના માં બધું બઉ બધું શીખવા મળે છે સ્કૂલ માંથી.
હમ્મ અને વનખંડમાં ભણતા ભણતા અને મેદાનમાં રમતા રમતા જીવનમાં ઘણા પાઠ શીખવા મળે છે.
હા વરખંડની ચાર દિવાળીની જે યાદો છે એ બહુ યાદ ઘર બની જાય છે. એ સમય ક્યારે જતો હોય છે ને એ પાછો આવતો નથી એ સમય.
સાછું અને શાળામાં ફક્ત અભ્યાસ જ નથી. અહીં પ્રાર્થના સંસ્કૃતિ અ સાંસ્કૃતિક કાર્યક્રમ, ભાષણ, સ્પર્ધા, નિબંધ પ્રતિસ્પર્ધા જ્ઞાન પ્રદર્શની વિજ્ઞાન ખેલકૂદ અને વૃક્ષારોપણ જેવી અનેક પ્રવૃતિઓ થાય છે.
શાળામાં દરેક પ્રવૃતિ આપણને શીખવા મળે છે. આપડે રમત ગમત રમત ગમત નું પણ બહુ મહત્વ છે. જે કસરત પણ કરાવે છે યોગા પણ કરાવે છે. અને વણવે આપણને સાચું એવું ભણતર પણ આપે છે.
હા સાચી વાત ને વિદ્યાર્થીઓને નવું શીખવાની ઘણી તકો તરકો મળી રહી છે.
હા નવું નવું શીખવાની એમને તકો મળી રહી છે એટલે શાળાના મા પ્રતે એ લોકો શિસ્ત પણ જાળવે અને સત્ય બોલતા શીખે એ સત્યની પણ શિખામણ એ આપતા હોય છે કે ક્યારેય જીવનમાં જૂઠું બોલવું નહી ગમે તેવી પરિસ્થિતિ આવે તો આપડે ડરી જવું જોઈએ નહી એની મહેનત કરી અને સામનો કરવો કારણ કે કહેવાય છે ને નિષ્ફળતા એ સફળતા ની ચાવ છે
સાચી વાત અને આજે સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર ઇન્ટરનેટ અને ડિજિટલ શિક્ષણ થી શાલાઓ વધારે આધુનિક બની રહી છે વિદ્યાર્થીઓને નવું શીખવાની ઘણી તર્કો મળી રહી છે તો વિદ્યાર્થીઓ માટે અ બોહ ખુશી ની વાત છે
હા બોહ ખુશીની વાત છે વિદ્યાર્થીઓ માટે કારણ કે હવે તો ટેકનોલોજી ના મા તે ટીવી ના મારફત તે પણ બાળકોને ભણાવવામાં આવે છે
સાચી વાત આપણો પણ ફરજ છે કે શાળાઓને સ્વસ્થ રાખીયે શિક્ષણનો આદર કરીએ નિયમિત શાળા જઈએ સમયસર ગ્રહ કાર્ય કરીએ અને મન લગાવીને અભ્યાસ કરીએ
હમ જે શિક્ષકો ને આપણા પ્રતિ જે હોય છે એની ફરજ આપ આપણે પણ વિદ્યાર્થી જીવનમાં થઈને પણ નિભાવી જોઈએ
હમ બ વિદ્યાર્થી શાળામાં
કરવી જોઈએ એમનું સન્માન કરવું જોઈએ ક્યારે જુઠ્ઠું બોલવું જોઈએ નહી એ બધું આપણેે પણ કરવું જોઈએ
હમ્મ પણ જે વિદ્યાર્થી શાળાના દિવસે યોગ્ય દિવસોનોો યોગ્ય ઉપયોગ કરે છે એમ તે જીવનમાં અવિસ્ય સફળ બને છે
હ એ શાળાનો જે સમય છે ભણવાનો એનો જો સાચો ઉપયોગ કરી છેને તો બેન આપણું જીવન તરી જાય છે આખુ
હમ્મ તો શાળાના તો વિદ્યાર્થી જીવનમાં બહુ જ મહત્વ હોય છે એનાથી સાંસ્કૃતિક ભાષણ સ્પર્ધા વૃક્ષારોપણ જેવી અનેક પ્રવૃતિઓ શીખવા મળે છે એને અને બુદ્ધિ ગતિવિધિઓ અ સર્વાંગી વિકાસમાં મદદ પણ કરે છે
હા બોહ સરસ એ આપડી બુદ્ધિ નો વિકાસ કરતા હોય છે અને આપણા શરીર નો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય એના માટે શાળાનું બોહ બધું યોગદાન રહેલું છે શાળામાં જઈને આપણેે કશું ભણીએ તો જ આપણે સાચા નાગરિક બની શકીએ
બની શકે. હમ
અને સ્વચ્છતા નું પણ આપણને સમજાય કે ક્યાંય આપણે ગંદગી ફેલાવી જોઈએ નહી. અને સ્વચ્છતા રાખવી જોઈએ જો શાળામાં પણ. આપણે કોઈ પણ પ્રકારની જેને શૌચાલય કે એવું બધું હોય છે ત્યા આપણે ગંદકી કરવી જોઈએ નહી.
હમ
કારણ કે ત્યાં પણ સ્વચ્છતા શાળા આપણી ફરજ છે. તો એ આપણી ફરજ છે એને સ્વચ્છ રાખવું એ આપણું કર્તવ્ય છે.
એટલે એને સાચવી અને ચોખ્ખું બનાવવું. એ આપડી ફરજ છે એમને ક્યારે ક્લાસરૂમ હોય છે, શૌચાલય હોય છે. બહાર ઓસરી હોય છે ત્યાં કદી કચરો ફેલાવો જોઈએ નહી. અને કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ.
સાચી વાત.
સારું સારું